શું મારો અવાજ આવી રહ્યો છે.
હા આવી રહ્યું છે તમે વાત કરો.
કેમ મયંક ઘણા દિવસ પછી મળ્યા શું હાલચાલ.
હા મજામાં તું કેમ શું કરે છે.
હું તો વિકસમાં કઈક ફરવા દેવાનો પ્લાન બનાવી રહ્યો છું વિચાર્યું કે ગુજરાતમાં કોઈ સારી જગ્યાએ જઈએ.
આ બહુ સરસ વિચાર છે લોકો ઘણી વાર બહારના રાજ્યમાં ફરવાનું વિચારે છે પરંતુ ગુજરાતમાં પણ એવી ઘણી સુંદર જગ્યા છે જ્યાં ફરવામાં મજા આવે.
સાચી વાત છે તને ગુજરાતમાં સૌથી વધુ કઈ જગ્યા ગમે છે.
હા મને તો સૌથી પેલા તો કચ્છ ન રણ યાદ આવે છે કારણ કે જયારે હું અમે જયારે સ્કૂલ માંથી પ્રવાસ ગયા હતા ત્યારે અમે કચ્છમાં જ ફરવા ગયા હતા ત્યાં પણ ફરવા લાગ્યા. સ્ળો ઘણા આવેલા છે પછી સફેદ રણમાં જે સૂર્યોદય અને સૂર્યાસ્ત નો નજારો. ત્યાં અમે રાત રોકાણ હતા ત્યાં વધુ મજા આવે જે સૂર્યાસ્ત થાય છે તે પણ જોવાની મજા અલગ હોય છે. પછી જે ત્યાં રાત્રે ચાંદ ચાંદી મા ન જે આખું રણ જે ચમકતું હોય છે ને. કે જાણે આપણે જો એક સ્વર્ગમાં ના હોઈએ એવું લાગે આપણે
ત્યાં રણોત્સવ પણ થાય છે ને
હા દર વર્ષે રણોત્સવ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો ગરમાં, લોકસંગ ગીત, ઉઠણી સવારી બજારમાં અને પરંપરાઓ ગુજરાતી ભોજનનો પણ આનંદ મળે છે, ત્યાં દાલ બાટી ખુબ જ વખણાય છે.
વાહ તો તો ફોટોગ્રાફી માટે પણ સારી જગ્યા છે.
એકદમ ફોટોગ્રાફર ખાસ કર રણમાં ફોટો શૂટ કરવા જાય છે.
બીજું કઈ સ્થળ જવું જોઈએ.
હા સ્ટેચ્યુ ઓફ યુનિટી જરૂર જોવું જોઈએ કારણ કે તે એક સરદાર વલ્લભભાઈ નું આ આવેલું છે. સરદાર વલ્લભભાઈ એટલે આપણા જે લોખંડી પુરુષ તરીકે ઓળખાતા જેમને ઘણા રજવાડાઓ એક કર્યા હતા તેમનું સ્ટેચ્યુ તેમની યાદમાં બનાવવામાં આવ્યું છે. તમે ત્યાં જાઓ ને તો તેમાં જે આવેલી બારી છે, ને તેમાં ચોક્કસ જાજો કારણ કે ત્યાંથી જે શધા સવોનો નજારો દેખાય છે ને તે ખુબ જ સુંદર છે. ત્યાં સરદાર પટેલની દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા છે.
શું ત્યાં આખો દિવસ પસાર થઈ જાય. .
હા ફ્લાવર વેલી, જંગલ સફારી, નર્મદા ડેમ, બોટિંગ લાાઈટ એન્ડ સાઉન્ડ શો ઘણી વાર પ્રવૃત્તિઓ છે. તમે જો સવારે વહેલા જશો ત્યારે સાંજે તમે ફરી રહેેશો.
આ તો આપડે અલગ અલગ સ્થળો થયા હવે મને એવું બતાવ કે ધાર્મિક સ્થળોમાં શું ખાસ છે.
જો ધાર્મિક સ્થળોમાં તો આપણા ગુજરાતમાં જે દ્વાર કૃષ્ણ ભગવાનની નગરી આવેલી છે પછી એક સોમનાથ તો વિશ્વભર પ્રસિદ્ધ છે. દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણનું ધામ કહેવામાં આવે અને જે સોમનાથ જે બાર જ્યોતિર્લિંગનું તે પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે.
સોમનાથમાં દરિયો પણ નજીક છે ને
હા મંદિરની સામે અરબી સમુદ્ર છે સાંજના સમય ત્યાં બેસવા અનેની મજા જ અલગ હોય છે.
. મને કુદરતી સ્થળો વધારે ગમે છે, એટલે મને કોઈ બીજા પણ સ્થળો સજેસ્ટ કરો. .
હા તો તમને જો કુદરતી વાતાવરણમાં રહેવું વધુ ગમતું હોય તો તમે જે સાપુતારામાં જે ગુજરાતમાં એકમાત્ર હિલ સ્ટેશન છે સાપુતારામાં આવેલું. ત્યાં પણ મજા આવે છે વરસાદી સિઝનમાં તમે જો ફરવા જાવ ને તો જે લીલી છમ વાડી હોય તેના જે પ્રકૃતિ ખુલી ઉઠે ત્યારે ફરવાની વધુ મજા આવે.
મે સાંભ્યું છે. ત્યાં સુધી તો સાપુતારામાં ઊંચા ઊંચા પહાડો આવેલા છે, ત્યાં બીજું શું કરી શકાય. .
ત્યાં જો તમે વાત કરી કે જે પહાડોની વધુ ઘણી જગ્યાઓ આવેલી છે. બોટિંગ થાય છે, રોપ વે છે, જે ઉડ ખટોલા કહીએ તે. પછી ટ્રેકિંગ, સનસેટ પોઈન્ટ. સ્નાઈઝ પોઈન્ટ અને આદિવાસી મ્યુઝિયમ જોવા મળે છે ત્યાં.
હવે આ તો વાત થઈ સાપુતારા અને પહાડ જેવા વિસ્તારો ધાર્મિક વિસ્તારો પણ આઈ ગયા પણ આમ મને એ જણાવો કે હવે આપણું ગીર વિશે પણ ઘણું સાંભળ્યું છે મેં.
તમે ગીર ની વાત કરી જે ગીરના જંગલો આવેલા છે, ત્યાં હમણાં જ મારો એક મિત્ર ફરવા ગયો તો હું તો નથી ગેલો પણ ત્યાં પણ ફરવાલાયક સ્થળો છે. ગીર નેશનલ પાર્ક એશિયામાં જે સી નું એક માત્ર કુદરતી નિવાસ સ્થાન છે જે જીપ સફારીમાં સિંહ દીપડો અને હરણ અનેક પક્ષીઓ જોવા મળે છે.
ઇતિહાસમાં રસ હોય તો ક્યાં જવું જોઈએ?
તમને જો ઇતિહાસમાં રસ હોય તો તમે સૌ પહેલાં તો પાટણમાં જે આવેલી રાણીની વાવ છે ને ત્યાં ફરવું જોઈએ કારણ કે ત્યાં મોઢરેટાનું સૂર્યમંદિર પછી મોઢરાનું સૂર્યમંદિર પછી ચાંપાનીનું પાવાડગઢ જરૂર જવું જોઈએ.
હવે આ તો વાત થઈ અલગ અલગ પહાડો અને અલગ અલગ ઇતિહાસિક જેવી વસ્તુ હવે મને બતાડો કે મારે દરિયા કિનારે ફરવા જવા માટે કઈ ક ક્યાં ક્યાં જવું જોઈએ.
હા તમે જે ફરવાની માહિતી ભેગી કરો છો તેમાં જે દરિયા કિનારે જો તમારે ફરવા જવું હોય. તો જે દીવ છે માંડવી બ્રિજ છે માંડવી બ્રિજ એટલે જે કચ્છમાં આવેલો છે અમે ત્યાં ફરવા ગયેલા છીએ ત્યાં પણ સારું છે ફરવાનું. પછી શિવરાજ બીચ છે અને તિલક બીજ વગેરે આપડા ગુજરાતમાં એવા ચાર પાંચ બીજો આવેલા છે જે તમને ફરવાની અને સૂર્યાસ્ત જોવાની મજા આવે.
હવે આ તો થઈ ફરવાની અને પહાર ટ્રેકિંગ જેવી વસ્તુ કરવાની. તો હવે મને એવું બત કે ખાવાની વાત કરીએ તો ગુજરાતમાં શું ખાસ ખાવું જોઈએ.
હા ગુજરાતમાં જે તમે ખાવાની વાત કરી તો કાઠિયાવાડમાં તો જોઓ થાળી, ખમણ ઢોકળા, ફાફડા, જલેબી, આંડવું ખીરું સેવ વગેરે વસ્તુ ફેમસ છે પણ જે તમે કચ્છમાં જાવ તો તમને દાલબાટી વગેરે વધુ જોવા મળશે કારણ કે દાલબટી કચ્છની ફેમસ આઈટમ છે.
એટલે ગુજરાતમાં ફરવું એટલે કુદરતી સ્થળો ઇતિહાસ ધાર્મિક સ્થળો અને સ્વાદિષ્ટ ભોજન બધું જ એક સાથે.
હા બધું જો બિલકુલ એટલા માટે તો આપણે ગુજરાતે ખુશબુ ગુજરાતથી કહેવામાં આવે છે.
હવે તો નક્કી આ વેકેશનમાં ગુજ
હા હું પણ સા તે આવેશ પહેલેથી એક લિસ્ટ બનાવી લઈએ કયા કયા સ્થળ ફરવા જઈશું કયા દીવ દિવસે જઈશું.
. હા. . આજે તારી સાથે વાત કરીને મને સમજાય કે ગુજરાત ખરેખર પ્રવાસન માટે ખુબ સમૃદ્ધ રાજ્ય છે.
પ્રવાસ માત્ર મનોરંજન નહીં પરંતુ જ્ઞાન પણ આપે.
તે વાત રાઈટ છે હવે ફરવા જવા માટે આપડે અલગ-અલગ જગ્યા જગ્યા તો થઈ જાય હવે ક્યારે અને કેવી રીતે જશું તે પણ આપડણે નક્કી કરી લઈએ. .
સાત સાચું કહું તો એક જ પ્રવાસનો આખું ગુજરાત જોવું મુશ્કેલ છે કારણ કે ગુજરાતમાં તમે ફરવા માંગો તો તમે એક દિવસમાં ફરી જ ના તમારા માટે એક અઠવાડિયાનો ટાઈમ તો હોવો જ જોઈએ કારણ કે ગુજરાતમાં ઘણા જગ્યાઓ ફરવા લાયક છે તેથી અલગ-અલગ ટ્રીપ કરીને ધીમે ધીમે દરેક સ્થળોની આનંદ લેવો જોઈએ.
. સાચી વાત છે વળી એક જ દિવસે અને એક જ ટાઈમે દરેક દરેક જગ્યા જવાનું વિચારીએ તો આપણે સારી રીતે ફરી પણ શકતા નથી અને આપણે મોજ પણ માણી શકતા નથી.
હા વાત સાચી તમારી જો આપડે ફરવા જવાનુ પ્લાનિંગ કર કરતા હોય તો આપણે જો ગુજરાતમાં ફરવું હોય તો આપણી પાસે મેક્સિમમ અઠવાડિયું અઠવાડિયા થી બે અઠવાડિયાનો ટાઈમ નીકળ છે. વેકેશનમા આપણને એક મહિના જેટલું વેકેશન હોય છે તો આપણે એટલો ટાઈમ તો કાઢી જ છે શકીએ શું કેવું તમારું?
. તે વાત પણ સાચી છે તો આ તો થઈ આપણે ફરવા જવાની અને આપડે માઇન્ડ ને રિલેક્સ કરવા બદલે ભી તો હવે હું વાત કરીશ સોશિયલ મીડિયાના ફાયદા અને ગેરફાયદા શું આપણેે આના પર વાતચીત કરી કરી શકીએ?
હા તમે વાતચીત તો કરી શકો પણ એ જે તમે મુદ્દો ના બદલી શકો ડા ડાયરેક્ટ કારણ કે અકોર્ડિંગ ટુ રૂલ તમારે જે ફરવા ઉપર વાત કરવી જોઈએ. જોઈએ તમે ફરવામાં તમે હા તમે કઈ કઈ કઈ જગ્યા ફરેલા એ તો માહિતી આપો અમને.
અલગ-અલગ જગ્યાએ ફરેલો છું જેમ કે દ્વારકા સોમનાથ, જુનાગઢ, પાવાગઢ, સુંદાજી ચોટીલા અલગ-અલગ ધાર્મિક સ્થળો અને અલગ-અલગ જોવાલાયક જેવા સ્થળોએ હું જયલું છું. જેમાં મને અલગ-અલગ વસ્તુ શીખવા મળી છે અલગ-અલગ ધર્મ નું જોવા મળ્યું છે. અને જેવા કે જૈન ધર્મ જૈન ધર્મનું પણ મેં ગણું
હા તો તમે જે દ્વારકામાં ફરવા ગયા તા તો તમને ક તમે શું શું ફર્યા તમે કેવું ફરવામાં મજા આવી કયા સ્થળો ત્યાં જોવાલાયક છે.
દ્વારકામાં શિવરજપુર બીચ બેડ દ્વારકા અ પછી રુક્ષ્મણી દેવી મંદિર આવા અલગ-અલગ અને અલગ-અલગ સ્થળે મંદિરો આવેલા છે જેમ કે ગોમતી ઘાટ છે. ગુમતી ઘાટ ગયા પછી ત્યાં આપડે દરિયા કિનારો આવેલો છે જ્યાં તમે કિનારા પાસે બેસીને આખો દિવસ નીકાળી શકો છો અને મનને રિલેક્સ કરી શકો છો. આવું સૌંદર્ય તમને ક્યાંય જોવા નહી મળે.
હા વાત સાચી, દ્વારકામાં પણ ઘણા સથળો છે. તમે ગયા હતા મને જે વિડીયો મોકલ્યો હત તેમાં તમે રાત રોકાણ હતા અને દ્વારકામાં તો?
હા અમે દ્વારકા ગયા ત્યાં અમને વિચાર્યું કે અહિયાં તો એક દિવસમાં નહી બધે ફરી રહેેવાય એટલે વિચાર્યું કે, આપણે શાંતિ થી અને સારી રીતે હવે બીજી અલગ અલગ જગ્યાએ પણ, શાંતિ થી જઈશું એટલે એક રાત વધુ લંબાઈ
હા વાત સાચી છે. દ્વારકામાં ફરવા માટે તો એક રાત તો જોવે જ, અમે હમણાં સુંજાજી ફરવા ગયા હતા. ત્યાં પણ અમે એક રાત રોકાણા હતા, ત્યાં રાતમાં જ જે અમે ધર્મશાળામાં રોકાણ હતા. ત્યાં પણ મજા આવી હતી, અમને જે સવારે તમે જે દ્વારકા ફરવા ગયા ત્યાં ક્યાં રોકાણ હતા રાત?
દ્વારકામાં અલગ અલગ મોટી મોટી હોટલો આવેલી છે. અને અલગ અલગ રૂમો આવેલા છે. જેમાં અતિથિ કરીને હોટલ છે. તેમાં રોકા ગયા હતા ત્યાં સરસ બેીડ અને રહેેવાની સગવડ હતી. અને અલગ અલગ બાથરૂમ પણ હતા. ત્યાંથી અમને બારીમાંથી જ
તમે ત્યાં રોકાણા તા? તો તમને કેટલો ખર્ચો થયો તો એક રાતનો? એક વ્યક્તિએ?
અમે ત્યાં રોકાયા ત્યાં એક વ્યક્તિએ લગભગ સુધી પાંચસો રૂપિયા જેટલો ખર્ચ થયો તો, પણ રહેવા અને અ નાવાધોવા ધોવાની સુવિધા સારી હતી. એટલે અફોર્ડેબલ કેવાય.
હહ હહ વાત સાચી તો ખાવામાં બે ટાઈમનું જમવાનું હતું એક જ ટાઈમનું?
જમવા માટે અલગ હોટલમાં જાવું પડતું તું, એટલે ત્યાં સુવિધા નત નતી જમવાની
હા તમે કઈક વાત કરતા તા કે, જે અમે જે ત્યાંથી બારીમાંથી જે દ્વારકાનો સારો વ્યુ આવે છે શું હતું તે?
અમારે પહેલેથી જ ઘેરથી નીકળ્યા ત્યારથી એક જ ધ્યેય હતો કે, અમારે એવી હોટલ શોધ થી જ્યાં બારીમાંથી ડાયરેક્ટ મંદિર જ દેખાયને ત્યાં ફોટો શૂટ પન કરી શકાય. કારણ કે, અમારી સાથે બધા ફોટો શૂટના રશિયા એવા હતા. એટલે અમે એવું નક્કી કરીને નીકળ્યા ત્યાંથી કે ગમે તેટલો ખર્ચ થાય, ગમે તેટલા રૂપિયા થાય પણ, આવી જ હોટલ રાખવાની છે.
હા, તો વાત સાચી તમારી. ફરવા જઈએ તો, ફોટો શૂટ તો કરવું જ જોઈએ ને, ફરવામાં સૌથી વધુ મજે મજા ફરવા કરતા તો જે જે આપણે ફોટા પાડીએ છીએ એ એમાં આવે છે. કારણ કે ફોટો જો આપણે ફરવા જઈએ અને ફોટો ના પાડીએ તો, એ ભવિ સમય યાદગાર ના રે, જયારે આપણે ફોટો પાડીએ ને તો, ભવિષ્યમાં જયારે આપણે તે ફોટો જોઈએ તો, તમને આપણને યાદ આવે કે ના અમે આ સમયે આ રીતે આવી રીતે અમે મજા કરતા તા, અમે ફરવા ગયા તા તેમ ઘણી સારી મજા કરીતી એવું તમને યાદ આવે. શું કેવું તમારું?
હા તમે વાત કરી રહ્યા છો ફોટોગ્રાફર્સની તો, અમે ગયા શિવરાજપુર બીચ ત્યાં એક મોટ મોટો બીચ આવેલો છે. ત્યાં અલગ અલગ રાઈડ્સ પન કરવામાં આવતી હોય છે. ત્યાં અમારે થયું